હવ,
હેલો! હ નમસ્કાર!
હા શું બોલું છું.?
કાઈ ની.
તય શું કરો છો?
કઈ ની.
હા હાવ.
બરોબર.
હમ.
શું બનાય?
ખબર નથી હવે જમવા જઈએ કારાણે જમતો હોય
હા. અમાર તો ખાંડ બની ગસ અ પણ હું મારા કાકી ના ઘરે આવી છું. તે ખાવાનું બનાવે છે હાલ
હા. !
ઝડપી છે કામ કરવામાં.
બનાવેલું જ છે.
અ મારા?
હમ.
અને રોટલી હમ
પછી અવે આખો દિવસ શું કરવાનું.?
અખો દિવસ કઈ ની બાર જવાનું સ
બરોબર ફરવા?
ના હ ફરવાણી દવા ખણી જા
બરોબર. હમ. આખો દિવસ જવાને એમ ને? કેવું છે વાતાવરણ?
વાતાવરણ સારું છે. આજ તો વરસાદ નહી આવે કાલે આવે તો બઉ વરસાદ
હા.
હા. હા ભણવા લાગી ગઈ કે ભણવા નું ચાલુ કર્યુ નવરા બેઠા તે
ના હ નવરા જ નહીના નવરાઈ જ નહીં ન તોય. કોમા ને કોમ દન જતું રહે આખું.
બરાબર.
હમ.
કામ બાકી
હમ્મ.
ઘણું કામ કરો છો.
હમ.
ના ઘરે
મજૂરી જેતા
ના રે.
હા. આ તે એકાદા.
ના, તમે કરો છો?
હા મે જીએન કરું એમાં ને બધું કરું એટલે
હા. બોલો બીજું. શાંતી છે?
બધું કરવું પડે
હા.
હા.